હા શું કરે?
કાઈ ની.
હમ, ચાય નાસ્તો કઈયો?
હમ હમણાં જ અને આ
હા બસ મેં બી કરીને બેસે તને ફોન કરયો.
હમમ બહુ દિવસ પછી ફોન કર્યો ને?
હા, હવે શું કરું બહું બિઝી રહેવું ને એટલે.
હમ- હમ- હમ.
હમ.
બરાબર છે! બરાબર છે! હવે બધા પોત પોતાના કામમાં કરી રહેેવા પડે.
હા. હા સ્કૂલમાં હતા તો ત્યારે એમ કઈ ની ખાલી ખાવાનું ને રમવાનું.
એજ તો સ્કૂલ જતા ત્યારે મળવાનું
હા, હવે કોલેજમાં તો
ક્યારે એજ તો હવે બધું અલગ અલગ અલગ અલગ બધા આપડે અલગ
પછી કોલેજમાં આવીને હું કરવાનું છે આપણે હું લીધું છે આ લીધું છે તો આના હિસાબે તૈયારી કરવાની જોબ મળે કઈ જોબ મળે કે નહી મળે
એજ તો જયારે સ્કૂલમાં જતો ત્યારે આટલું બધુંઈ સોચેલું પણ નહીં. ત્યારે તેમ લાગેલ કે આટલું જ ભણવાનું છે. પણ જેમ જેમ આગળ જાય તેમ તેમ બધું અ આગાડીનું બધું નવું નવું અભ્યાસ કરે
હ રોજ કરીને સ્કૂલ માં હું સર જેટલું આપે એટલું કમ્પ્લીટ કરીને જવાનું બસ
સબ્જેક્ટ એટલા પીરિયડ ક્લાસ માં ગયા
હ અને હમણા તો ભાઈ મન મરજી પર આવી ગયેલું છે એટલે પોતે જ બધું કરવા પડે
તેજ તો ભણવાનું ખોદ બુક લેવાની ખોધુ
તે સર લોકો કરતા
એજ તો બુકભી સ્કૂલ માંથી આપતા કોલેજમાં તો બુકભી જાતે લેવું પડે.
જાતે લેવું પડે એજને
તેભી કેટલું મોંઘી મોંઘી
હમ અરે બુક ભી જાતે લેવું પડે એડમિશન ભી જાતે જ કરાવવું પડે ફીસ ભી જાતે ભરવી પડે
એજ સ્કૂલ માં કઈ મગજ મારી નઈ હતી. પ એડમિશન થઈ ગયું પછી કઈ બીજી કઈ તો આ કરવાનું છે. તે કરવાનું છે કેટલું બધું જાત જમ બી ફૂ પોતે જાતે પોતે પોતાનું દિમાગ ચલાવીને એટલા આપણેે ટેલેન્ટેડ તો છે જ ફુલ તો બી કરવા પડે હવે ગમે તે રીતે
પૂછીપુછીને
એજ તો તોચ કર કાય એ તો કોના પરને પેનને દેવાાઈ એચ તો
હમ
પણ એજ સારું હતું ચાલ પાછા સ્કૂલ જાય પંજાબ થી સ્ટાર્ટ કરીએ વનથી
હા અને જયારે વનમાં હતુ ત્યારે એમ થતું ક્યારે મોટ થઈને કોલેજમાં જાય
અને હવે કોલેજમાં છે તો એવુ થાઈસે
કંટાળા હ અરે બધા જ કે એના કરતા તો સ્કૂલમાં બરાબર હતું.
બચપન લાઈફ જ હારી હતી
હા બેગ લઈને જાવાનું ને ત્યારે તો કેટલા બધા આપડા શોખ બી હતા નવી બુક લેવાની એમ એક્સાાઈટમેન્ટ હતી કે આપણને નવી બુક મળે
એ તો રોજે સ્કૂલ જવાની પછી શનિવારે હવારની કોડ પછી તારે જલ્દી છૂટી જાય પછી સન્ડે ની છુટી
કેટલી બધી એક્સાઈટમેન્ટ હતી
જે હોમવર્ક આપતા એ બી ખુશી ખુશી થી કરીનેે જાત હવે તો બધું કંટાળો આવે
અ અરે અસાઈનમેન્ટ આપે તેમાં તો હું હું બધ થઈ જાયશ
ખ બધું કાબાથી વેચન આપે કાબા થી બ બું લખવા પડે
હા તે તેમાં તો સર બધું કહીને બતાવે દેય
એજ તો
હમ
પેલા એ સારો આટલો સિલેબસ ચાલે એમાંથી આટલું વાંચી લેવાનું વાચી એમાં પણ એક પ
સિલેબસ બાકી હોય તો એ બી આપણને કમ્પ્લીટ કરવાનું
એજ તો કઈ ખબર ભી નહી પડે
હા
એક દિવસ જુની ક્યા હોય તો કહું હ કયું ચલા રહ્યા છું એ કંઈ ખબર બી ની પડે
તેની જવાબદારી બી આપડી જો હોય પાછી
પાછું સમજાવતા બી અર આપે ક્યાં નથી પડતું તો એને બી ર બે કર અહીંયા તો પર્સનલી આપને કોઈ ઓળખે બી ની કોલેજમાં જો આપણને પાછું રુપિટ કરાવે સમજાવે
હા તેમાં તો હું કઈ પ્રોબ્લેમ હોય તો આપડી એમ પ ક્લાસ ટીચર હોય તો એને કહેવાય
એજ તો આપણેે કઈ શેર કરવું હોય તો બી આપડે કઈ
કરી શકે
તો કાઈ
કઈ પ્રોબ્લેમ હોય રજા જોતી હોય તો એમ એમને કોઈને પણ અહિયાં તો કોઈ હોય છે જ નહી એવા
એ જ તો મુસ્તો મે પિકમનિક પર લઈ જતા મજાતી પિકનિક પર બી જવા મળતું કોિમાચ હા વે તે લોકો વાનગી રાખતા હવે તો પોતાનું ધ્યાન રાખવું પડે
હમ
સ્ કરવા આવે સ્કૂલ વાલી લાઈફય
હા એ તો એવે છે જ કોઈક વાર આમ થાય કે કેટલું સારું હતું સ્કૂલ
એ તો રમતા રમતા ભર્યા આ આપડે
હા બંને આવતા બેગ મૂકતા પાછા આવી હોમવર્ક કરો રમો અને સ્કૂલ જાઓ
એ તો કોઈ કામ
અ આટલું બધું ટેન્શન તો ની અહિયાં તો બધા પૂછે ભાઈ તો હું એમ કરતી છે તો આગળ શું કરવાનો વિચાર છે
આ લીધું છે કઈ ફિલ્ડમાં જાહે શું જોબ કર
હમ તૈયારી ચાલતી છે કે નથી
કર્યું ઇન્ટર્નશીપ કરી આ એક્ઝામ જે એક્ઝામ કેટી આયવી કેટ્લા સવાલ કરે
હમ
હવે બધું એવું મિસ થતુ છે સ્કૂલ ને તો.
કોઈ કોઈ વાત એમ થાય કે એના કરતા સ્કૂલ બરાબર હતી. કોઈ ટેન્શનની.
હવારે બેગ ઉચકીને
હાંજે આવે આ
હમ્મ પછી ખાઈ પીને રમો ત્યારે કઈ કામ બી ની એટલું કરવા પડતું કે સ્કૂલ જાય લે ભાઈ કામ ની કરવાનું. હવે તો બધું કામ બી કરવાનું, ઘરનું, બારનું બધું જોવાનું ને
પ્લસ સાંભળવાનું ને, તૈયારી કરવાની અરે કેટલું બધું. હમ્મ.
સાંભળવાનું એ તે એક્સ્ટ્રા જ છે કે આટલું બધું કરીને બી હાંભળવા પડે.
હહ
એ તો આપડું ઓલ ટાઈમ રેવાનું જ છે.
ઘરે બી ને બહાર ભી.
એક તો પેલા નાલા હતા ત્યારે એમ કે કોઈ કઈ કેતુ બી ની.
હહ
એવું કઈ રયુ મળે ની. એ સમય વીતી ગયો.
હા એ તો છે ખાલી યાદ કરવાનું. કરીને પેટ ભરવા પડે.
એ જ્યારે હત સ્કૂલમાં ત્યારે તો એવું બો થતું કે જલ્દી જલ્દી. કોલેજ જાઓ, કોલેજ જાઓ, કોલેજ જાઓ હવે ત બધું ખબર પડતી છે.
વિચારવાનું વિચારવામાં તો બધું જ ગમે હા એ તો છે જ.
ત્યારે એમ કેટલી જલ્દી હતી કે ક્યારે જલ્દી મોટા થાય, ક્યારે જલ્દી મોટા થાય.
હહ શું કરવાના હવે?
કઈ ની કોઈ દિવસ આપણે જાઉં હું આપડી સ્કૂલમાં આપડા ઓલ્ડ સર ટીચર લોકોને મળવા મા
મળવા હહ
કદાચ આપણને મિસ કરતા હોય તો જોકે એ લોકો તો ની કરે એ લોક કોનું તો હવે કામ છે ભણાવાનું.
હહ મિસ તો આપડે કરીએ ને સ્કૂલ છોડી જાય એ લોકો.
હમ્મ એ લોકો તો સ્કૂલમાં જ હજી બી બધાંને ભણાવતા હાએ.
હહ
સ્કૂલ તો કોઈ દિવસ જાશું જ.
હમ્મ
પછી સ સ્કૂલને જોવા માટે, પછી પુરાની યાદોને તાજા કરવા માટે. ખબરે એકવાર આપણે સ્કૂલમાં સાડી પહેરીને ગેલા કઈ હું હતું હું હતું સાડી ડે
પેલું આપ આપડું અ ખબરે આપડે લાસ્ટ અ લાસ્ટ યર હતું ને કોલેજમાં? લાસ્ટ ટાઈમ. એટલે ફેરવલ પાર્ટી રાખે તે એજ સ્કૂલમાં.
હમ હમ
તો આપડે પેરી ગેલા કેટલી મજા આવેલી.
કેટલા બધા ફોટો વિડીયો બનાવેલું બસ એક કરેલા એટલા જ ફોટા છે. આપણા સ્કૂલ લાઈફના તો મે સ્કૂલમાં પાડેલા એ.
પણ સ્કૂલમાં ફોન અલાવ જ ની હતું તો હું કરવાના હવે એક જ દીવસ તો વી ગયેલા.
હા એલું એ ફેરવેલના દિવસે ફોન અલાવ કરેલું ત્યારે આપડે લઈને ગેલા ને ફોટા એવું પાડેલું.
હા
હવે તો સ્કૂલ વી ચેન્જ કરી દીધી નવી નવી બનાઈ દીધી સ્કૂલને બી મસ્ત.
અ
આપણા ટાઈમ પર એટલી બધી ફેસલિટી એવું બધું ની હતું અવે તો બધું જાત જાત નુ થઈ ગયું બસ ફી લેવા માટે આવે મૂકવા માટે છોડવા માટે
ચેન્જ થઇ ગયો છે, મે એક વાર ગેલી હતી ત્યારે ખબર પયડી
મેં તો બહારથી જોયલું ત્યાંથી આવા જવાનું થાય તો મેં જોઈલું
હા. અરે આખી મસ્ત કોલેજ બનાવી દીધી ચિકન
હ.
બેનર પંખા વંખા મ બેન્ચ નોવી બધી પલવ બધું ફી વોશરૂમ વગેરેરારે બધું જ ચેન્જ કરી દીધું વોશરૂમની જગ્યા ભી ચેન્જ કરી દીધી ત્યારે તો ખબરને આપડે વરસાદમાં ભીનાતા ભીનાતા જાવું પડતું
હ.
હમ હવે
તો ચેન્જીસ તો કરવા જ પડે ને એના ટાઈમે ટાઈમે બધું
રેનોવેશન તો કરાવા પડે
હમ. કઈની તો કોઈ દિવસ જાશું આપણેે સ્કૂલમાં
હા હા.
મને ફોન કરજે તો આપડે બને અને
હા.
હા.